બોલો તમે બોલો.
હમ લોલીપોપ તેથી લઈને આવ્યા. ઝાડી એ ફોન કાપી દીધો, બે લાફા નો મરાય ટાસ્ક વેસ્ટ ગી પૈસા તી તુ.
હજા
બોલો? બોલ? કહેર શું ચાલે તારુ ભણવાનો ભણો બણો છો ને?
ના ના અમે તો શું કરીએ ખબર, ખાલી સ્કૂલ જઈને કોઈ નથી બલ્ક માર
હા આ તો ખબર સો તમારા સ્કૂલ યુનિવર્સિટીમાં આવી?
અમાર સ્કૂલ યુનિવર્સીટી મા નઈ'
બોલ બીજુ શું છે? હમ ચાલો નેક્સ્ટ યર તો તમે કોલેજમાં.
બોલો?
હોય નેક્સ્ટ યર કોલેજ કોલેજ મા બબાલ મચાવશું.
હ બવાલ કરશે પાટણ માં તો એડમિશન લેવાની નઈ?
ના બકા ડાયરેક્ટ અમદાવાદ કતું ગાંધીનગર કતું વડોદરા.
હમ્મ ચાલે સરસ!
બદલા બધામા કેટેગરી હમ્મ
હમ્મ
પછી ત્યાં કેટેગરી
મારેતો આવી રીતે બે ટાસ્ક વેસ્ટ છે.
હારુ કેવાય.
હર પીંછી એ પીંછી ને મારત તોછું એકબીજાનો અવાજ જ નત આવતો હ બીજો
સીખવાડવુ પડશે
ના હો જેટલો કર એટલુ કર મારે ટાસ્ક નહી આવે હું તમને કોઈ ને ફોન ના કરી શકુ. એટલે ના કરવાનું બસ.
હારુ ચેમ નઈ?
મન નવા જઉ.
હમ્મ.
મારે એવું વાચ એવું હો કન્ડક્ટર ની એક્ઝામમાં તૈયારી કરી પડશે, નોકરી લાવવી પડશે કોઈ પૈસા આ લતું નહી?
હમ્મ આ પૈસા ન આવે
હમ્મ.
પૈસા ની આવે?
ઈ તો આવક
હમ્મ.
એટલાથી તો કઈ હતું નહી.
હમ્મ હુ કરશે હો?
કઈ બીજું?
બસ બીજું તો કોઈ ની
હમ
અત્યારે હુ કરો?
અમારે બસ કોઈ નઈ શાંતિ.
હરામની શાંતિ.
હમ્મ
હરામ ની શાંતિ હે તમારે
કેમ હરામ ની શાંતિ એટલે મારે બસ હવે વાત હમ્મ વાત કર એટલે મા તો પાર્થ ખબર પડી અલી દાદી ને તો કીધું વડોદર જવાનું ધાકડે પાર્થ નો ફોન આયો તેમાં મેગી લેવા તે દાદી એ કહી દીધું કે
હમ્મ
પાર્થ હસવા મંડ્યો પાર્થ હસવા મંડ્યો. એધું તમે ચમ હશો કે પાસળ ઊંઘ્યા પહી દાદી ને ચુગલીઓ કરે કે કીટુંને હેરાન કરે તમે માર ચિગ ચુગલી કરી એમાં હસો તો કે ના માર દાદી મારા વિશે ક કે તે આવ હશે હશે મેં કીધું તમન સોગન મારી કો એટલે તું વડોદરા આવાની હ મેં કીધુ તમન કોને કીધું કે દાદી કઈ દીધુ મન અર ર
તો આ બીજો વાર પ્લેન બનાયો
અવે તો શું પ્લેન બનાવુ હવે કઈ દીધુ કે હઅ આબાની હુ ટિકિટ કરી આ.
હમ, ચાલસે હેડો
એ જે ફન બ્લાસ્ટમાં જવાનું હ, પાવાગઢમા જવાનું હ, અતાપીમાં જવાનુ
ઓ હો હો
હમ્મ પરા
મજા પડશે
મજા પડતો હારુ
આટલી બધી જગ્યાએ, પાર્થ ફરવા લઈ જાહે.
હમ, બરોબર ત્યા બોલો
બસ તમે કો, તુ કે
તમે હેનું વડી
બસ તમે મારથી મોટા ને
હા એ તમે તો મને માન આપો એ અમે તો ડિઝર્વ જ કરી છી માન, બોલ કોઈ ની લયા પુણ્યા પૂનમ ને ફોન કર્ય તો પૂનમને તો હેન કીધું લાય પૂનમને સીકર શુ કો હ ત્યાલસી માટે ફોન કર્યો તો પૂનમ વડી દાસજ જતી તી આજ મેં કીધું મેલ એક્ટિવા મથી ગોગા મારાજના દર્શન કરવા
બરાબર
બઉ મોટું મંદિર હ ગોગા મારાજનુ
હમ, હલો.
હમ, જોયેલું હ
હોવ જોયેલુ
હમ્મ બોલ
હમ્મ
બોલ બીજુ હુ કરી બઈડ બઇડ હેનું બોલાવે, અચ્છા. હમ.
ભઈબંધ હારી જયો
બરોબર.
હમ.
કે બીજું. અમ કાલ સ્કૂલ જવાનું?
કાલ સ્કુલ જવાનું ન દોડ વાગે સુટી જવાનું.
સાલ, અમારે કાલ તો એક વાગે ફ્રી હ કાલ બે જ લેક્ચર હી કાલ અમી એક વાગે સુટી જાહ.
એવું.
હમ.
તો તો જોજે એ આપશે એ રયો.
તુ ખોલ.
તમા ભઈ આપશે.
પેહા તો કરી આપતું હવ પલાચી ન જેમ ના માન તો આપ.
ચમ.
શું કોમ હોય રોજ રોજ શું કોમ હોય તાર.
બસ તાર બેનપણીઓ મન યાદ કરતી હોય.
ના કોઈ યાદ કરતી નહી એવું આપડે ના આવાનું કોક દાડો તું આવ તો હું ના બોલાવુ રોજ નહી આવેનું મૂ કહી દે ભઈ ઘે રાત છું કહું. રોજ રોજ શું કરવા આવું પડ આપડ ઘેરાઈન હુઈ જવાનું શોન્તીથી.
મજા ની આવતી કુધી ગવા
હમ.
હું ના મને ઉ વિસ હજાર.
ફેન છે.
પુન મન પીંછે એટલ મજા નહી.
ઓ હ હારું કેવા
ચોય નદી વાફરતા હોય ઓમ બાકી માર.
ઓવ હોય બે તમન આલ્યા તાન ની ગાલે.
એ તો મારા હતા એ તો બીયા નેહાએ એરયા પૈસા નાખવાના હતા.
પણ આ હુ કરું ઓફર પૂરી થઈ ગી.
કોઈ ભી ઓફ કોઈ ભી વફલ ના મોડ રે. તેમાં હતો નેવું તુંમ કરતી કીધું તું.
ઓવ ઓવ. મસ્ત ઓફરસ હું બે ખઈ જઉ.
મન તો નઈ ભાગ લેવો.
ગાધેલા હી તે ભાવ.
હ જોઈને જ નહી ભાવતાન.
હા.
એખા વાપેસ ખરાબ હોયન તીખા તોમું કઉ બાકી ગળી વસ્તુ આપડાન નઈ ભાવતી.
તો હુઆ ચોકલેટો ખાય મના આલ દેન તન કોઈ આલત તો.
હા.
ચોકલેટો નહી ખાવાની કોઈ આલ તો મન આલ દેવાની હું ખઈ લએ હમ.
ચોકલેટો તો વાત અલગ હ.
ચાલે તો કશું વાંધો ના આવ.
ત બીજા
હમ બીજું તો કોઈ નઈ.
અયા
બીજું તો કોય ન તું
હ નને તારે એક બર ત સ્કૂલ લાગે પરા
અગિયાર પચાસ
હમ અગયાર પચાસ શું થાય છે.
અગિયાર પાંછાય ભરા અને બાર વાગે પતિ જાય ખાલી લેબા જયા
ના બીજા પીરિયડ એમ પા પણં નીકળી
તો તારેની હોય હોય પણાઈ
લેક્ચર હોય એમ બીજા
ત દોઢ વાગે પતી જ
હા લેબમાં તો અમારે દોઢ કલાક પ્રેક્ટિકલ કરા બસ
તો તું દોઢ વાગે સુટી જ મારા મમ્મી બૂમ પાાડે ને
હ વાહ ત ચલી
બહ
ડોટ જો હરે અગિયાર ના પછા સ્કૂલ ભરાય
હમ
અલ પણ હિરલ બીઠી ત
તજ રી તજ
હરાલ બેઠીએ હ
ઓ હેલો અવાજ હોય આ વખતે ક મારા પણ બ
આમાં તો કોઈ નહી બસ હવે તો લેકચર ભરી બંકમાં આવી કે રિશેષમાં ચોક મસ્ત સોંત વાળી જગ્યા જીતા રહી.
કો
તોામમે નવારથી ગુંજ
હમમમ મારે ચાલે એમ જાાવ તો મામા બાપ કે ખરખર કર
બરોબર તમારા ખડોજ છોખો
સકર અમે રખાડ રખાડે કર
અવાદનગર
હમ
જેતેમાં કોલેજ હશે અને અમે છે કણ શું કરતા હતા. એચમડીલ કોણ હતું એ ભાઈ કોણ હતું.
મને શું સજેશનલું એક બતા હું બધા બહુ લ બર ત ઘણા મારાથી ઇન્સ્પાયર થયા એ
કક આનું ઓશું કરે ને હાચું હાચું બોલો
હા હ હક મળફંત
તજપો
મુખે પણ
ટાસ્ક ફૂરો